હા અવાજ
હ તમને આવે છે?
હ આવે છે, ઓકે તો શું છે, ટોપિક?
તમે ક્યારેક રસોઈ બગાડી છે?
કયો તો તમે ક્યારેક ક્યારે રસોઈ બગાડી છે?
હમ. એવું થયું તું કે નવું નવું મતલબ કે હજુ બી એટલું બધું તો મને નહી આવડતું જમવાનું બનાવતા. પણ મે કેવુંક દાના રીંગણ નું શાક આવે ખબર. તો એ બનાવતી હતી તો મારાથી કમ્પ્લીટ બન્યું ના મતલબ કે મીઠું બહુજ પડી ગયું ને. એકદમ બળી ગયું હતું શાક એવું થેલુ.
બરાબર છે, શીખતા શીખતા થાય એવું ઘણીવાર.
હ, એવું થીયુ તું. પછી પહેલી વાર મેં જે કેક બનાવી હતી તેમાં પણ એવું થીયું તુ. કેમ બેકિંગ સોડા જે આવે ને તે કમ્પ્લેટ નતો લખાય નખાયો. તો કેવું કેક ફૂલી નથી હા એવું થીયુ તું.
બરાબર છે એટલે ખાવાના સોડા ને ઓછા હોય એટલે ફૂલે કે એવું ન થાય.
હમ.
મને એવી તે મ શાક બનાવવા એમાં તો આપણને નથી આવડતા, પણ એમાં ટેસ્ટ એમાં ઘણું બધું. ખબર પડે, પછી બનાવવાનું ટ્રાઈ નથી કર્યું બનાવવી. શું?
હા કઈ નઈ.
એ કદાચ બનાવવાની ટ્રાય નથી કરી પણ બનાવવી હોય તો આવડી જાય પણ ખરા. એ મોટા પપ્પાને ને શાક બનાનેવું પાલ્ટી ના શાક ને એવું વધારે બનાવે. એની સાથે રહી રહીને મને પણ શોખ ઘણો બધો હવે જાગૃત થાય છે પાલટી ને શાક. જમાનોને એ બધો. અને મો ઓ ઘરના શાક પછી મમ્મીની બનાવેલા હો. પાર્ટી એટલે અત્યારેધ જેનતેિસ્કો પાર્ટી રીતે ન હોય બધી. પાર્ટી એટલે મારી મો ઓફ ગામડે જાય ને ગામડે ક બધા પુરષો બધા ભેગા છે. ગપમાં, પછી એમાં બધા પૂછ ખરેથી એ ટિફિનમાંય લેતા આવે ટિફિનમાંટલે એના રોટલા અને દૂધ કે છાસ છે પીતા હોય પ્રમા ડુંગળી હોય ગોળ હોય. પછી શાકય શાક આજુબાજુ બનાવવાની શરૂઆત કરે. અને પુરસોત બધ દુનિયા બનાવે. અને એ દાળ હોય મિક્સ દાળ છે. અમારે મિક્સ દાળ વધારે મિક્સ દાળ રીંગણા ન શાક છે, ઓળો છે. ઉમરાનું શાક છે, એ અલગ અલગ જાાત જાત ના શાક બનાવે. પછી જમ એ રીતે. પ પછી રાતે જમીન બેસે ને એ રીત ન કાર્યક્રમ હોય એમ.
હમ. વિજી ટોપિક બોલું ને.
બોલો બોલો.
ત્યારે એક ચપ્પલ ડઊંધી પહેરી ને બહાર ગયા છો?
હજી સુધી મારે તો એવું નથીતું કેમ કે ઊંડાાસ પેરાય એમ જ નથી પહેરાય તો ખબર પડી જાય ઊંસ પજ મળલે એટલે.
મારે એવું નહ છે મારે એટલે મારે એવું નથીયું પણ અલગ અલગ ચપ્પલ પેરાઈ ગયા ત મતલબ કે અ વા એક પગની બીજા જોડી ના હતા ને બીજ બીજા પગનું બીજા જોડી ના હતો, તું એક વાર. હા. થું ને પહેરીને પછી મે ડાયરેક્ટ કઈ ગેતી કસ ફંક્શનમાં જ ગેતી ચીમનતી આજન ખાવા પને.
નાલે ઘ વા ફૂટબોલમાં એમાં ઘણી વાર અત્યારે હવા તો મોસ્ટ ઓફ બધા પ્લેયર આવે છેધ અગ અલગ લાલલરની પીડા કલરને અલ અલગ શૂઝ હમ એ તો એક જાતની સ્ટાઈલ મારે સ્લીપર માં ન પણ મોજા માં એવું સ્કૂલ ટાઈમમાં હતા ને ત્યારે સ્કૂલ અરે સફેદ મોજા હોય. એ સફેદ મજામાં એવું છે બધા જે પેર હોય ને આખી પેર તો કદાચ કોઈક ઢીલા થઈ ગયા લુસ થઈ ગયો અમુક ટાઈટ હોય નવા હોય તો. ઘણી વાર એવું થાય કે પેર ના મોજા ન હોય અલગ અલગ મોજ આવી જાય ત્યારે ખબર પડે કે આ નાનું મોજ છે. મુલકે પહચું છે.
મે તો એવું બરા ભાઈ ના મોજા પહેને જ જતો એવું યાદ ના રમું કરતો. એટલે એક માળફ પહેલા છે એક મહને બેસે એવું થતું.
બરાબર છે કેવ બીજો ટોપિક?
હમ હરે જો તમારે એક ફિલ્મમાં કામ કરવાનું હોય તો હીરો બનશો કે વિલન?
પેલી વાત તો આપને ફિલ્મમાં કામ કરવા એક ટ ન ઇન્ટસ્ટ નથી તમાર શું કેવું છે?
એ તો તમારે પણ કેવું પડશે ને હીરો કેવીધને.
બધા એમ જ કે હીરો બનીએ એ મવીમાં એટલે હું એમ કહીશ કે હું વિલન બનીશ કેમ કે બધા થી અલગ. કરવો એ વધારે આપણને પસંદ છે.
મે તો કોમેડિન બને હિરોઈન એ મિલન ન.
ના એમનો બેજ ઓપ્શન છે હીરો બન.
મે મને પણ હિરો નહીં ગમતોું મને વિગના છે ગમે.
બરાબર છે બધા દુસપનો દુસપનો ભેગા થયા છે.
એટલે કે એમ હીરોમાં કેવું યાર દર વખતે એવું છે કે સેક્રીફાઈસ ને એવું બધું પણ રયલ લાઈફ માં તોવું ખબર નહ કે સેકાઈઝ આપે કે નહી આપતા સેકફાઈ આપ એમ કલર ના હોય મનેવું લાગે. હ બહુ જ સેક્રિફાઈસ આપીએને તો આપડે, એટલે એમ કરીમાણે જીવું પણ હું તો એવુ કવ.
વેલ્યુ ના રહેે એટલે બધી એમ બરાબર છે.
હા.
એ મુૂવીમાં એવું જ હોય કે પોતપોતાનીતે એને કને ખરાબ કામ તો કરીય પણ હીરો ત્યારે જ બને હોય ખરાબ કામ પૂરા થઈ ગયા પછી સારા કામ કરો ને ત્યારે પછી હીરો. રોલેને મળ્યું હોય.
હ, બોલો કે હું બોલું?
તો તમાર ફેવરેટ મુવી?
આ ટોપિક આ આવી ગયો છે.
આવી ગયો છો કે તમે તો બીજો ટોપિક ભજો.
હ તમારા ઘરમાં એક તો તમારા ઘરમાં એક વાંદરો આવી જાય તો સૌથી પહેલા કોણ ભાગશે? પાંદ્ર કેટલા દકા તમમે?
વાનર જ ભાગે નાવા એવું સોસાયટીમાં મા છે ઘણી વાર વ હમણાં જ નથી આવ્યો, પણ ચાર પાંચ વર્ષથી એક વાર એવું થાય કે વાંદરો આવે. સોસાયટી માં અને પછી આખી સોસાયટી બધી એની પાછળ પાછળ ભાગે વાંદ્રની જેમ બીજા કેમ આ્રા ભાગ જેમ એ વાંદરાન ધોવા માટે.
હવારે એક વાર થયું તું. મેં નાની હતી ના સેવન કે એઈટ્થમાં હતી. તો મારા એક ફ્રેન્ડ છે. તો એને ત્યાં વાંદરો આયો ને તો વાંદરો એમને મતલબ કેવું એવું ભર્યા ને વાંદરા ન ઉભું રહ્યું એમની પાહે. પછી વાંદરાએ ટમાચો માર દીધી
આજે એટલા મારે હાથે પણ એવું થયું તું કે મેં કેવું કે રોટલી બનાઈન પછી મૂકી રાઈખી તી, ને બારણું ખુલ્લું હતું. ને પા છળથી વાંદરો આયો ને બધી રોટલી ગયો. અને મેં આગળ તો હું એકલી જ ઘરમાં હતી કાંઈ. મમ્મી-પપ્પા કોઈ નતું. ને મેં આગળથી એક હિંચકે ઝૂ હિંચકા ઝૂલતી તી. ને પછી મેં આઈન જોયું તો મારી રોટલી ક્યાં ગઈ? સામે વાંદરો ખાઈ રોટ ટલી, ને લોટ બી વધેલો ને તે બી એ લઈન ખાતો તો બોલો.
ઓલું કહેવાય ને ખાને-ખાને પે લિખા હૈ
ખાને વાલે દાને ખાને વાલે પછી એવું પણ થયું તું તું એક વાર ઉપર જ વાંદરો હતો. ને હું ઉપર ગઈ, ને મેન વાંદરો બંને તો મેં સીધી નીચે. એ પછી વાંદરા નું ખબર નહીં વાંદરો હું થયું તે.
નહીં બરાબર છે. એટલે ઘણી વાર એવું થાય. અમારે હમણાં જ હમણાં મારે ત્રણ-ચાર મહિના જેવી પહેલાની વાત હે. ન્યાં મારે સોસાયટીમાં એક દાદા ગુજરી ગયા તા. એટલે એનું જે ઓલું જમવાનું કાર્યક્રમ પિરસવામાં ને હું એવી રીતે ગયો તો. ઘરે મારા મમ્મી ને ઈ બધા ન્યાં હતા. ને દીદી એક જ ઘરે હતા. અને એ દી દીદી નોતા આવવાના. ઘરે એનું જમવાનું ઈ બનાવતા તા. પછી મને બપોરે બાર વાગે જ તે ફોન કે ફટાફટ તું ઘરે આવતો રહે. ફટાફટ ઘરે. અને ફટાફટ આટલી બધી ઇમરજન્સી હું ઘડીક માં આવી ગઈ છે. તો ફટાફટ દોડતો-દોડતો ઘરે આવ્યો. ઘરે આઈવોને દરવાજો ખોઈલોને, તે ચીસ ને દેકારો કરે હો ખોટેખોટો. ફટાફટ તું અહિયાં આઈ, ફટાફટ અહિયાં આઈ, તો અહિયાં આવી ને જોયુંન તો પ્લેફોર્મ ઉપર બેઠાં તાં પલોઠી વાળીન. મને કીધું, ઓઈ કે નીચે ગરોળી છે, ભગાડ ઈ કે એને.
એવું બોવ હોય હા ગર્લ્સ માં કે અમુક ને બોવ ઘરોળી થી બીક લાગે. પછી પછી પેલુ હું કહેવાય? ઉંદર આવે તેનાથી બીક લાગે. મને તો એવુ કોઈથી બીક જ નહીં લાગતી ખબર નહી.
પઈ સારું કે આ તો જાને કેમ કોઈ ચોર ઘરી ગયું ઘરમાં, એવી રાઈડુન દે
એવું અમારે એવું છે, કે મારા એક ભાભી છે ને, એમને પણ આવી રીતના ઘરોળી થી બહુ જ બીક લાગે. તો એ ઉપરના ફ્લોર પર હતા. અમે નીચેના ફ્લોર પર હતા. તો એમને થેક ઉપરથી ફોન કર્યો કે ભઉ બેન તમે જલ્દી આવો, જલ્દી આવો. તો મને કે હુ થયું હશે? કે કશું આયું હશે? કે ચોરબોર આયો હશે? ને એવી બી જાય. બીતી-બીતી ઉપર ગઈ. પછી મને એવું કે સાપ બાપ નીકળ્યું હશે. તો પછી ઉપર જઈને જોઈને કહે, અરે ઘરોળી છે, તો ભગાઈ આપો ને મને. અરે મેં કુ આટલા હારુ મને બોલાયી.
બરાબર છે એટલે ઘણી વાર બધાને એવું નાની નાની વસ્તુ હોય કઈ તમને કઈ નો લે હોય તોય તમે નાની નાની વસ્તુ
મારી પર તો કેવું ઘરોડી બે વાર પડેલી છે. એક વાર માથા પર એક વારના ખભા પર. તો મેં તો કઈ નહી સાંજે થી એમ કેવાય. ખહેડી નાખું કઈ ફરક ના પડે મને એ કઈંક કરડે થોડી આપણને એવું થાય મને.
બરાબર મારે આમાં જ તમે કીધુંને ખંભાવડ પડી તે હું મારે એવું. મારે હોંડાની ફેસલિટી હતી. પેલાથી સાયકલિંગ નો શોખ વધારે એટલે મે છ વરસ કો કોલેજમાં બે ડિપ્લોમા ડિગ્રી બેમાં સાયકલિંગ જ કરતો. સાયકલ લય ને જાતો દરરોજ અને સાયકલ લઈને આવતો. તો એ રીતે એક રસ્તામાં એવું છે, થોડીક રસ્તામાં તમને ખબર રોડ ની બાજુમાં બાવળ હોય બાવળીયા. એ બાવળિયા આવી ગયા ને રોડ વાળા કટિંગ નોતો કરેલો તો હું સાયકલ લઈને ઘરે આવતો હતો તયારે સાયકલ પર બાર વાડા આમ કેમ ઘસાઈ જાય, દરરોજ ઘસાઈને જાતા એ પ્રમાણે રોડ ઉપર ઘસા ઘસાયને ગયા ને પછી બાજુ માંથી હોંડાવાળા છે, ને હોંડાવાળો મારી સામુ જુવે. હું કઉં મારી સામું? કેમ આ જોતા છે બે, ત ત્રણ હોંડાવાળા જોય, પછી મેં મારા ખંભે જોય ને ખંભે ડોલ કાચીડો બેઠો હતો. આટલી બાવડ સાથે ડોલ કાચીડો
કાચીડો.
હા કાચીડો ને એવું હા કાચીડો હા. અમે ઢોલકાચીડો કીએ છે તો ઈ બાવળ ઉપર થી હું જ્યાં ખસે ન્યૂક એટલે એની ઉપરથી ડાયરેક એ આવી ગયો મને કઈ ખબર ની જે બાઈક વાળા ભાઈ બે ત્રણ વાર જુવેને ખબર પડી પછી ખબર પડી કે ડોલકાચીડો ખંભે બેહી ગયો છે.
એ એ ના કર કયડે ના ને હે ને એભી.
તો એક પર કંઈક કરડે તો નઈ પહીઁ બીજે તાહું આપણે ભાગી જઈએ બીવીએ આપણા થી.
હા, એવું છે ને. હા એવું થ્યું તું કે અ કોલેજમાં જ એવું થ્યું તું. કે નીચે ઘરોડી કે કંઈક આયુ તું. બધી ગર્લ્સ ભાગે તમ તારે અને મેં એખલી બેહી રેય. મેં ને મારી એક ફ્રેન્ડ હતી, એ બેજ બેહી રીયા. તો સર અરે, મેમ મેમ હતા એ ટાઇમે મેમ કેય કે આટલા બધા હું કામ બિવડાયવુ તેમે ન હવે મે બેહી રિયા. બધા બોઇસ બધી ગર્લ્સની ઉડાવે કે લે કેટલી એમ કેટલા ફાટેલા છે બધા. શું ફટ્ટું છે એમ બધા મને એવું બોલ એવું લાગે. કે એવું હું બીવાનું વરી? ઓવરેક્ટિંગ લાગે મને તો અમુક વાર તો. એટલો બધો બીક લાગે? મને એવું થાય.
એટલે ઘણી વાર તો એવું કે ક્લાસમાં હો, આવું કંઈક તો છોકરાઓનું તો મૂડ ભાગવા જ કે ક્લાસ ની બહાર જવુ.. માંથી પૂરું થાય કે ને એટલે એટલે કોક વાર આવી રીતે હોય અને ઘણી વાર બીતાય હોય નો બીવે એ વાત નથી. ડિપેન્ડન કરે એને એ પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ છે. કેટલા એનાથી બીવે છે.
આજે જ મારે એવું થિયું તું કે પેલુ એવું કંઈક આવે છે જીવડું મોટું ખબર કયડી જાય તો ખબર નય કઈ આવે છે મને નહી ખબર એ જીવડા નામ તે આયુ તો મારી દીદી બો જ ભાગે બો જ ભાગે બો જ ભાગે પછી મેં ગઈ લાવો નોર્મલ થી કાઢી આપ્યું. પણ મને એ બે ગમે એટલે નાના જીવડા આપડે તો કેટલા મોટા છે મનુષ્ય એ નાનાના જીવડા થી બીવાનું હોય.
તમારા બદલે એટલે હા મને એવું ઘણી વાર થીયું ખતરો કે ખેલાડી ખબર શું આવતો આપડે
હા...
અને મને એવું કે હું આમાં ગયો હોય તો વિચિત્ર થઉ કે આવું નાની વસ્તુ આવું કેમ જીવડા વચમાં થી કઈક ચાવી ગોતવાની ને અ થોડાક એવા
તે ને ને જે અંદર સાપ ને એવું આવે તે બી એ લોકો ના સાપએ ઝેરવાડા ના હોય.
એ જી હોય હા એ તો બધા પારેલા હોય ઝેર કાઢી લીધેલા હોય.
એ એનથી હું બીવાનું બધા કેટલા ગંદરો કેવું ઓવરએક્ટિંગ કરે એવું થાય
એને એક્ટિંગ કરવાની એક્ટિંગ એ એવા સુપરસ્ટારની બધા બધા આવતા હોય એટલે હોય. સારું તો અગિયાર મિનિટ ને પચાસ સેકન્ડ થઈ ગઈ છે.
હા ચાલો.